જાય છે મારો હા બસ હા બસ હા આવે છે ને
હમ બોલ બસ મજામાં તું તેમ છે હલો
બસ મજામાં
હું શું કતી હતી કે તહેવારો ની વાત કરીએ તો તને પહેલો આમ વિચાર શું આવે જેમ કે ગુજરાતીમાં તો તહેવારોનો જીવારો જે હોય એ જીવનનો એક આમ મહત્વ મહત્વનો ભાગ હોય છે તો તારું શું કેવુ છે એનાપર
બિલકુલ સાચું કહું તમે તો તહેવારો મને સ સેલિબ્રેશન નથી લાગતું પણ એ કલ્ચરલ ટ્રેડિશન અને ફેમિલીને જોડવાનો એક આમ સુંદર અવસર છે
સાચી વાત છે હા અને દરેક તહેવાર પાછળનો. કોઈ એક આમ હિસ્ટ્રી હોય છે જયારે દ. દિવાળી આવે તો ત્યારે લોકો જેમ કે ઘર સાફ કરે છે લાાઈટો લગાવે છે આમ પોઝિટિવિટી આમ સ્પ્રેડ કરે છે નવું નવું આમ ઘરે વસ્તુ કઈક જમ. ખવાનું બનાવેનું બધું હોય છે એમ.
હા બિલકુલ સાચું છે. લી અને દિવાળી. ડીને આપે છે ને ફેસ્ટિવલ ઓફ લાાઈટસ બી કહે છે પણ ગુજરાતમાં તો એની છે ને મજા જ અલગ જ હોય છે લઈ લઈ આપડે રંગોલી ના દિવસ મીઠાઈ અને ફેમિલી ગેધરિંગ એટલું મજા આવે છે. દિવાળીમાં કે એની વાત જ કઈક અલગ છે દિવાળી એટલે છે ને આમ લોકો ન ઉમંગ અને જાગૃતતા એટલી બધી લાવી દે છે ને જેની કોઈ આમ મજા જ કઈક અલગ છે.
સો ટકા સાચી વાત છે અને વાત કરીએ તો નવરાતિમાં તો ટોટલ એમ ડિફરન્ટ જ વાઇબ હોય છેમ એમ કે ગરબા અને દાંડિયા વિના ગુજરાતની તો નવરાત્રિ અધૂરી જ લાગે છે મારો ફેવરેટ તહેવાર તો નવરાત્ર્રી જ છે મને નવરાત્રિ ખૂબ જ ગમે છે.
બિલકુલ તમારી વાત. તો સાચી છે અને નવરાત્રીમાં. પણ છે ને આમ લાઈટ લાઈફ પણ આમ ફેસ્ટિવ બની જાય છે આમ લોકો ટ્રેડિશનલ કપડાં પહેરીને ડાન્સ કરે છે અને એને એનર્જી તો એમની કઈક અલગ જ હોય છે.
હમ સાચી વાત છે મને લાગે છે કે તહેવારો ઓનલી એન્જોયમેન્ટ માટે નથી પણ સોસાયટીમાં એક સાથે લાવવા માટે પણ હોય છે.
બિલકુલ બિલકુલ અને જય્યારે બધા લોકો એક સાથે સેલિબ્રેટ કરે છે ને તો ત્યારે આમ કેહેવાય ને કે એકજૂટ આમ થઇ જાય છે ને ત્યારે અલગ જ મજા જ કઈક અલગ હોય છે.
હમ સરી વા પન. હેલો હા આવે છે અવાજ.
હા હા.
હમ હું શું કતી હતી કે. હોળીના આમ કલરના લીધે તો આમ હેપીનેસ આમ હોય છે અને બધા ખૂબ આનંદ ઉત્સાહથી મનાવે છે તો તારું શું કેવું છે.
બિલકુલ મારા માટેથે જોવા જઈએ ને તો હોલી તો આમ ફ્રેન્ડશીપ ન આમ ફેસ્ટિવલ છે અને લોકો એકબીજાને રંગ લગાવીને બધામ આમ ગોળ થઈ જાય છે કે ભાઈ ધુરેટી આઈ ગઈ છે તો એકબીજાને રંગ લગાવ છે અને ફૂલ મસ્તી. કરશે અને મજા પડી જશે એવું છે. તમને શું લાગે છે હેલો. હેલો. હલોલો. મારો અવાજ આવે છે હેલો. હલો. હલો. હલો હલો હલો. મારો અવાજ આવ છે ને હેલો. હેલો. તમને મારો અવાજ આવે છે. હલો. હલો.